જય શ્રી કૃષ્ણ કેમ છો
બસ મજામાં કેમ છો તમે
હું પણ એકદમ મજામાં છુ બાકી શું કરતા હતા.
કંઈ નહી આજે તો છે ને બેઠી-બેઠી જરાક જૂના બધા ફોટો એ બધું જોતી એ ને બાળપણની બધી યાદો મારી તો તાજા થઈ ગઈ બધી બહુ જૂનીને મારી આ બમ મળી ગઈ કે મારા નાનપણના બધા ફોટો ને મારા મિત્રોને તો મને તો મારું બાળપણ યાદ દા આવી ગયું. એ બાળપણ આપણા હા બાળ પણ આપણા જીવનનો કેટલો એક સ મતલબ એટલો સારો ફેઝ હોયને. કે મતલબ હવે એમ થાય કે પાછા એ દિવસો આવી જાય.
એ જને એમ થાય, કે આપણે મોટા જ ના હતા, તો કેટલું સારું હતું આપણે જોઈ શકીએ છીએ. કે બાળપણ જીવનનો સૌથી મસ્ત સમય હતો. એ સમય એટલો બેસ્ટ હતો, કે હવે તો આપણી રોજની જિંદગી એવી થઈ ગઈ છે. કેલી એક એક જ ન એક જ કામ
બિલકુલ હવે જ્યારે નાણાં હતા ત્યારે આપણને એમ થતું, તો ક્યારે મોટા થઈશું. ક્યારે મોટા મોટા થવાની આપણને ઉતાવળ હતી, પણ જ્યારે હવે મોટા થઈ ગયા છે. આટલી બધી જવાબદારીઓ આવી હતી હવે એમ થાય. ને કે બાળપણનો સમય જો પાછો આવી જાય. તો કેવી મજા પડી જાય. અને બાળપણમાં આપણે કેવી મજા ઈચ્છા કરી હતી ને મને તો બહુ મારું બાળપણ યાદ આવે છે.
મને પણ મારું બાળપણ યાદ કરીને બહુ ખુશી થાય. આપણને એમ કે ભાઈ આપણ ન બાળપણ તો બહુ સારો હતો, એમાં આપણને કેટલી એ કાર્ટૂન સિરિયલ જોવાની બહ મજા આવતી. પછી કાર્ટૂન ટીવી જોવા માટે ભાઈ બહેન સાથે માટે ઝગડતા એ પણ કેટલો સારો એમાં પણ બહુ મજા આવતી.
બિલકુલ તમે તો ખબર જ હશે, કે આપણા બાળપણના ટાઈમે જ્યારે તમને ખબર ટીવી બી બહુ ઓછા જ હતા. મતલબ એમ જેના ઘરે ટીવી હોય, તો કેવા મતલબ આમ હા આ તો બહુ સારા ઘરના છે. આમ એક નવાય લાગતી ને ખબર આમ ટીવી જોવા જતાં કોઈના ઘરે બી આજુબાજુમાં ટીવી હોય. તો ટીવી જોવા જતાં બહાર ઊભા રહીને કેવી ટીવી જોતા. કોઈ કોઈ સારા હોય તો જોવા બી દે. નહી તો કોઈ કોઈ તો ખર બંધ કરી દેતા ટીવીને પછી. અ રામ રામાયણ, મહાભારત દર રવિવારે આવતા શક્તિમાન આવતું એ જોવા, માટે કેટલી આતુરતાથી રાહ જોતા આપણે.
હ એ તો છે, જે એ બધા ટાઈમ આપણને યાદ આવે. તો આપણને કેવું લાગે કે ભાઈ આપણનો ટાઈમ કેટલો સારો હતો કે આપને ટીવી માટે લોકો ના ઘર જઈને. ટવી જોતા કે આવું. બાળપણ ન જીવન તો આવો હતો કે ટેન્શન વગર નો જીવન.
મને તો અત્યારે બી યાદ છે. મારી ઘરે જયારે એવું પહેલું ટીવી આવ તમને ખબર અત્યારે તો બધા બહુ જાંજાતનાં ટીવીઓ છે. પણ પહેલાં તો ઓલા ડબ્બાવાળા ટીવી હતા. બ્લલેક એન્ડ વ્હાઈટ ટીવી હતા પછી, કલરિંગ ટીવી આવ્યા બ ઓલા દરવાજાવાળા ટીવી આવતા ખબર આમ દરવાજા. લગ આમ એનો દરવાજો બી આવતો હા. મારી ઘરે બી પેલું નાનું એવું. ટીવી આવેલું બ્લેક એન્ડ વ્હાઈટ આવેલું એમાં બહુ મજા આવતી હતી.
હા મને પણ સેમ મને યાદ છે. હું કેટલી નાની હટતી એક બે વર્ષની હતી ત્યારે એ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતો.
હા! એ ટીવી બી ત્યારે આપણા માટે કેવી મોટી વાત કહેવાતી ને અત્યારે તો જતજતના ટીવી નીકળ્યા છે, પણ એ બાળપણના દિવસો એ આપણા મિત્રો સાથે રમવું. આખો આખો દિવસ બહાર રમતા. અ પલસું કેવા લંગ રમતા કંછા રમતા પે
હા સંતા સંતા કુકડી રમતા અને
અરે ઝાડ પર ચડી જતા ખેતરે જતા અને કેવી મજા આવતી.
પછી હા એજ ને આપણને ક્યાં સવાર થી સાંજ થઈ જતી ખબર પણ ન પડતી આપણને એમ મમ્મી બોલાવવા આવતી કે ભાઈ હવે તો ઘરે આવ.
બિલકુલ અને પછી તો છે ને મને તો મારા બાળપણના બધા કાર્ટૂન બી બધા યાદ છે કેવા બધા કાર્ટૂનો જોતા પોપાઈ દ સેલરમેનન, ટીન ટેન ને એવા તો કેટલા બધા કા જૂનો છે.
હો બધા કાર્ટૂન હતા. પોપાાઈ ધ સેલરમેન કેટલો મસ્ત એ-એ તો બહુ સારો સિરિયલ હતો એમાં એને કેટલી એનર્જી થઈ જતી. પાલક ખાઈ ને
હા સાચી વાત છે હું તો મને એમ થાય ને અત્યારે બી કશે મતલબ જો એકવાર તો મેં કશે સર્ચ કરેલું પણ મને નથી મળ્યું મને એમ કે કશે યુટ્યુબ પર કે આમ તેમ કશે સર્ચ કરું તો એકાદ ક્લિપ મળી જાય તો
હા એજ ને કેટલા બધા શોઝ મને યાદ છે કે ભાઈ કરશ્ કા કરિશ્મા પછી આ શરારત એમાં કેટલા ચૂટકી બજાઈ ને કઈ પણ થઈ જાય જાદુ વાળા સિરિયલ એ કરિશ્મા-કરિશ્મા કેટલો સારો આવતો એ રોબોટિક સિરિયલ
બહુ મજા આવતી અને ઓલું શાકાલાાકા બુમ-બુમ પેન્સિલથી ડ્રો કરે તે બધું રિયલમાં થઈ જતું હતું ત્યારે ખબર એવી પેન્સિલ પણ નીકળેલી
હા હા સગલાંગા બુમબુમ વાળી પેન્સિલ તો હું પણ લાયવી હતી એમાં એ ટાઈમમાં કેટલો ક્રેઝ હતો તે પેન્સિલનો
હા તો આપણને પણ ખબર એમ થતું કે હું પણ આ ડ્રોઈંગ કરું તો એવી
એજ નહી કાશ, એવું હું વિચારતી કાશ એવી પેન્સિલ આપણને પણ મળે પણ એ આમ આપણ ત્યાં-ત્યાં એ ટાઈમની બુદ્ધિ તો આપણને નાની હતી તો આપણને કઈ ખબર પણ ન પડતી એમ થતું કે આપને પણ ડ્રો કરીશું ને એ રિયલમાં આવી જશે.
ઈજ ને એવું જો થય તો કેટલું સારું અને ઓલું સોનપરી સિરિયલ બી બહુ મસ્ત મજા આવતો એમાં ઓલું અને ખબર તમને વિ વિક્રાંતવાળુ સીરીયલ આવતું એક
હા, વિક્રમ એન બેતાલ
વેતાલ ઓલુ
હ હા એ બવ સારો સિરિયલ આવતો મને આપણે બોગ ગમતો, હાતિમ હા-હા હાતિમ પછી અલ્લાદીન બરાબર એ પણ બવ સારા સિરીયલ હતા.
પછી અલીબબા ચાલીસ ચોર
હા અલ્લી બાપા તાલી સિરિયલ એ બવ વાચી છે.
હા અને એક ખબર પેલી માખીવાળું કંઈક કાર્ટૂન આવતું પાવર ઓફ ગર્લ કે પાવર ઓફ હું એક સાયન્ટિસ્ટ હોય એને ત્રણ ઓલી છોકરીઓ હોય માખી મધમાખી કે હું બિન્સ હોય એ લોકો
એ એ તો મને ન ખબર એ મને
હા મને પણ હવે અત્યારે શું નામ ભૂલી ગયા નામ ભોલાઈ ગયા અમુક નામ પણ બહુ મ જા આવતી બાળપણ. અત્યારના બાળકો શું એન્જોય કરે, હા. અત્યારના બાળકો શું એન્જોય મતલબ પેલું આ મોબાઈલ ને વિડીયો ગેમમાં લાગેલા હોય બાળપણ તો આપણેે જીવેલા કહેવાય.
હા એજ ને આપણો બાળ પણ બહ સારો હતો યાદ કરીએ ત્યારે આમ થાય કે કાશ આપણેે પણ બાળક જ રહેતા તો કેટલું સારું રેહતો, આ પછી આ તમને સ્કૂલ પિકનિક યાદ છે? સ્કૂલ પિકનિકમાં પણ કેટલી મ
હા, બઉ જ. બઉ જ મજા આવતી, ભલે જો ને આપણું બાળપણમાં ભલે આપણી પાંહે એટલી સુખ સુવિધાઓ ન નઈ અતી, અત્યારના જમાના પ્રમાણે પણ આપણે બાળપણનું એકદમ દિલ થીને કેટલું ખુલીને આપણે વાળપણ જીવેલા છે. અને ત્યારે આપણેે આ આખો દિવસ પણ બહાર રહેતા ને તો મા બાપને ચિંતા નઈ થતી, અત્યારના તો એવું છે ને કે આપણે છોકરાઓને કલાક માટે પણ બહાર મૂકી શકતા નથી એકલા.
હમ્મ, એ જ ને હવે તો કેટલોય ડર લાગે કે ભઈ બાળક બહાર જાય તો આપણને બીક ની બીક રે કે ભાઈ કી કંઈ થઈ જશે તો? કેટલા બધા હવે તો કેસીસ થાય છે તો આપણને એક ડર પણ રે.
પેલા તમને ખબર નદી પર્વત રમતા આપડે?
હા, હા, એ પણ બો પ પિંકી પિંકી વીચ કલર ડુ યુ વોન્ટ?
હા અમે ગુજરાતી મીડિયમ વાળા તો ભાઈ આવું બોલતા અમે.
બઉ મજા આવતી હં એ પિંકી પિંકી વાલો બઉ મજા આવ
ઓહ ઝઘડા ઝધડા. હા, ઝઘડા પણ થઈ જતાતા આવો કલર ની તું આવ કલર બોલેલી આ અલાઉડ નથી આવું નહીં ચાલે. ઓહો બહુ આઈસ વોટરમાં પણ બહુ માર અરે ઘણી વાર તો પિંકી પિંકી માં બ્લેક કલર બોએલા હોય તો કોઈને આમ મગજ નહીં ચાલે કે પો
લે બાથા ઉપર હાથ મૂકી દે કે ભાઈ બ્લેક છેને કઈ પણ હોવું જોઈએ.
એટલું યાદ નહી આવતું બધું કાળા કલર શોધવા ન નીકળતા મગજ
હ હા એ તો છે જ તે ટાઈમમાં આપણને એટલી દિમાગ પણ ના ચાલે કે ભ બ્લેક કલર તો ક્યાં જોવા ન જતા કે ભાઈ બ્લેક ક્યાં છે એ ન ખબર આપણા વાળ જ બ્લેક છે.
થાય ને કે આપણે બ બેવું ચાલો ને કવાર બધા પાછા અછા ભેગા મળીએ બેન ભણીઓ ને આવા બધા ગેમ રમીએ ને છોકરાઓને બી બતાવીએ... કે જો અમારા ટાઈમે અમે કેવા મસ્ત બસ ગેમ રમતા ને આખી એવી મજા આવતી.
હા એ તો બરાબર છે આપણે એક દિવસ પ્લેન કરીને મળીએ બધા લોકો. અને ગેમ્સ ખેલું છું આપણે આ વખતેના અલગ અલગ ટાઈપની ગેમ્સ ડિસાઇડ કરશું ને આપણે બધા રમવાના.
હા બાળપણનો એ સમયગાળો આ મને તો એમ થાય ને કાશ હું પાછી મારા બાળપણના દિવસોમાં જાઉં પાછા મારા બાળપણની એ દિવસો જીવી લોઉં કેવી મજા હતી ના કોઈની ચિંતા નહીં ભણવાની ચિંતા અનેને એ આખો દિવસ રમ્યા જ કરવાનું ને બધી સહેલીયો ઘર ઘર રમતા ખબર આપણે તો ઘર-ઘર રમતા અને ગુ્ડા ગુડ્ડીનાં લગન કરાવતા તમે
રમવામાં પછી કિચન-કિચન રમતા પછી ઘર-ઘર રમવામાં લગ્ન પણ કરાવતા ત આપણે મમ્મી-પાપા બનતા તો પછી ટીચર-ટીચર રમતા એમાં પણ બહુ મજા આવતી.
બહુ મજા, ભલે આપણી પાસે એટલી સુખ સુવિધાઓની થી કેટલા ફેન્સી રમકડાં નહીં હતા પણ આપણે તો માટીનાં વાસણો જાતે બનાવી દેતા કિચન સેટ મળતા પહેલાં તો અને
હા, હા એ જ એને ટીચર-ટીચર રમતા ત્યારે હું-હું કેતી હું જ ટીચર બનવાની.
હા, એમાં ભી બહુ લડાતી હતા અને એક તો મને યાદ છે મમ્મીના દુપટ્ટો મમ્મીના દુપટ્ટોય એની સાડીઓ ભી બહુ પહેરતા આપણે
હા, હા મન હું પણ બહુ પહેરતી. મમ્મીની સાડીઓ એ-એ ટાઈમમાં આપણને કેટલો શોખ હતો, હવે તો કોઈ કે તો પણ કંટાળો આવે. હાં-હાં.
એ હવે કાશ એ દિવસો પાછા આવી જાય.
હા એજ હ હવે તો એ દિવસો પાછા નહી આવવાના પણ એમ થાય કે કાશ એ દિવસો પાછા આવી શકે તો કેટલું સારું કેટલા મજા કીધા હતા આપણે
ટા જોઈને હું જોને વિચારતી હતી કે કાશ બાળપણ મળી જાય. ચાલો, તો પછી મળશું આપણે.
ચાલો, કઈ નઈ ધ્યાન રાખજો તમે. ના જો યાદ કરજો કોઈ કામ હોય તો, બાય.